હ નમસ્તે, કેમ છો?
બસ, મજામાં.
હવે આજે આપડે પરંપરા વિશે વાત કરીસુ?
હા જરૂર, બિલકુલ, જરૂર
પરંપરા એટલે સુ?
પરંપરા એટલે પેઢી દર પેઢી ચાલતી આવતી રીતો, મૂલ્યો સંસ્કાર અને જીવન જીવવાની પદ્ધતિ
તો પરંપરા શા માટે મહત્વની છે?
કારણ કે પરંપરા આપણને મૂળ સાથે જોડે છે અને સમાજમાં એકતા લાવે છે
દરેક પરંપરાએ જાળવવી જોઈએ જ?
સારી અને ઉપયોગી પરંપરા જાળવવી જોઈએ જ્યારે નુકસાનકારક પરંપરામાં સુધારો કરવો જોઈએ
ઘરી પરંપરા કેવી રીતે દેખાય છે
તહેવારો ઉજવવા વડીલો નું સન્માન કરવું સાથે પૂજન કરવું અને ખાસ પ્રસંગે વિશેષ રીતો અપનાવી
શું આજના સમયમાં પરંપરા બદલાઈ રહી છે
હા ટેકનોલોજી અને વ્યસ્ત જીવન જીવવાના કારણે ઘણી પરંપરાઓ બદલાઈ રહી છે
તો શું બદલાવ ખરાબ છે?
નહી દરેક બદલાવ ખરાબ નથી હોતો જરૂરી છે કે મૂળ મૂલ્યો બચી શકે
અને પરંપરા બાળકોને કેવી રીતે શીખવાડવી જોઈએ આપડણે
જો રોજિંદા જીવનમાં નાના ઉદાહરણો દ્વારા શીખવવી જોઈએ, તમારે
ભાષા અને પરંપરા નો શું સંબંધ છે?
ભાષા પરંપરાનો મહત્વનો ભાગ છે. ભાષા દ્વારા સંસ્કૃતિ આજે પણ જીવંત રહી છે.
ઓ અને ખોરાક પણ પરંપરા છે.
હા સ્થાનિક વાનગીઓ, અને બનાવવાની રીત પણ પરંપરાનો એક મોટો ભાગ છે.
અને તહેવારો પરંપરાને કેવી રીતે જીવંત રાખે છે.
તહેવારો લોકોમાં એકતા અને આનંદ અને સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ વધારતા હોય છે.
શું પરંપરા માત્ર ગામમાં જ વધારે જોવા મળે છે.
અરે ના એવું નથી. શહેરમા પણ પરંપરા જીવન છે. પરંતુ તેની રીત અલગ અલગ હોઈ શકે છે.
શું ડિજિટલ યુગમાં પરંપરા બચી શકશે
જો યોગ્ય રીતે ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવે તો
અને સોશિયલ મીડિયા મદદરૂપ બની શકશે!
હા લોકો પોતાની સંસ્કૃતિ અને પરંપરા શેર કરી શકે છે.
હવે, વાડીલોનુ સ્થાન શું છે, આમા
વડીલો, અનુભવનોો ખજાનો છે. અને પરંપરાના માર્ગદર્શક છે.
અને પરંપરા અને શિક્ષણ વચ્ચે, સૌ સંબંધી છે.
ઘણા, યુવાનો નવા અંદાજમાં પરંપરા ન અપનાવી, શ રહે છે.
પરંપરા અને શિક્ષણ વચ્ચે શું સંબંધ છે.
શિક્ષણ પરંપરાનું મહત્વ સમજવામાં આવે છે.
અને કપડા પણ પરંપરા ન ભાગ છે.
હા પરરા
વ્રસ્તો સંસ્કૃતિની ઓળખ દર્શાવે છે.
સુુંસંગીત અને નૃત્ય પરંપરાનો ભાગ છે.
હા, તે સમાજના ઇતિહાસ અને ભાવના દર્શાવે છે.
પરંપરા જીવનને શું આપે છે?
ઓળખ મુૂ્યો એકતા અને ગૌરવ આપે છે
હવે ભવિષ્યમાં પરંપરાનું શું થશે
જુઓ નવી પેઢી તેને સમજીને અપનાવશે તો પરંપરા મજબૂત બનશે
અને પરંપરા અને આધુનિકતા સાથે રહી શકે
હા બંને વચ્ચે સંતુલન જ સૌથી મહત્વ છે
અને પરંપરાનો સૌથી મોટો સંદેશ છું શું છે
મૂળને સાચવવું અને સમય સાથે આગળ વધો
ઓ અને રોજિંદા જીવનમાં આપણે શું કરી શકાય
પરિવાર સાથે સમય પસાર કરવો ભાષા બોલવી અને સંસ્કારોનું પાલન કરવું
એક વાક્યમાં પરંપરાનું મહત્વ શું છે
પરંપરા આપણા ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યને જોડતો મજબૂત પુલ છે
ઓ એટલે આજના સમયમાં પરંપરાની વ્યાખ્યા બદલાય હ રહી છે
બિલકુલ સાચી વાત છે તમારી સમય સાથે લોકો પરંપરાને નવી નવી રીતના અપનાવી રહ્યા છે
નવી રીતે એટલે શું
જુવો જૂના મૂલ્યોને જાળવી રાખીને નવી રીતુ તેમાં ઉમેરવી
તો શું પરંપરા માત્ર ખાસ પ્રસંગો સુધી જ સીમિત છે
ના નહી પરંપરા રોજિંદા જીવનનો એક મોટો ભાગ છે
સવારે શરૂ થતી કેટલીક પરંપરાઓ કઈ હોઈ શકે
ઘરને સ્વચ્છ રાખવું વડીલોનું સન્માન કરવું અને દિવસની સારી શરૂઆત કરવી
શું સ્વચ્છતા પણ પરંપરાનો ભાગ છે
હા ઘણા વર્ષોથી સ્વચ્છ જીવનશૈલીને મહત્વ આપવામાં આવ્યું છે
પરંપરા અને શિસ્ત વચ્ચે શું સંબંધ છે
બંને એકબીજાને મજબૂત બનાવે છે
શું નાની તેવું પણ પરંપરા બની શકે છે
હા લાંબા સમય સુધી ચાલતી સારી ટેવો પરંપરા બની જાય છે
અને ઘરમાં પરંપરાનું વાતાવરણ કેવી રીતે આપણે બનાવી શકીએ
સાથે બેસીને વાત કરવાથી અને એકબીજાને સમય આપવાથી
અને શું ભોજનનો સમય મહત્વનો છે
હા સાથે ભોજન કરવાથી સંબંધો મજબૂત બને છે.
અને શું ઘરની સજાવટમાં પણ પરંપરા જોવા મળે
હા ઘણી વસ્તુઓ સાંસ્કૃતિક ઓળખ દર્શાવે છે.
તો શું જૂની વસ્તુઓ સાચવી રાખવી જોઈએ આપણે
હા કારણ કે તે ઇતિહાસની યાદ અપાવે છે.
ઓ શું નવી પેઢીને તેનો અર્થ સમજાવવો જોઈએ આપણેે.
હા સમજાવાથી રસ વધે છે.
ઓહ અને શાળાઓમાં પરંપરા જાળવવામાં મદદ કરી શકી.
હા સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા
તો શું પુસ્તકો પણ મદદરૂપ બને છે
હા પુસ્તકો જ્ઞાન અને ઇતિહાસ આપે છે.
અને શું વાર્તાઓ પણ મહત્વની છે?
હા વાર્તાઓ થી મૂલ્યો સરળતાથી શીખી શકાય છે.
શું કળા અને હસ્તકળા પણ પરંપરા છે?
હા, તે સર્જનાત્મક અને સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે.
શું મોબાઈલના કારણે પરંપરા ઓછી થઈ રહી છે
જો સંતુલન ન રાખવામાં આવે તો હા
તો ટેકનોલોજી મદદરૂપ કેવી રીતે બને
પરંપરા વિશેની માહિતી ઝડપથી શેર કરી શકાય.
શું વિડિયો દ્વારા પણ શીખી શકાય
હા નવી પેઢી માટે તે સરળ માર્ગ છે.
અને શું ડિજિટલ સંગ્રહ મહત્વનો છે
હા જૂના ફોટા અને યાદો સાચવી રખ શકાય.
બરાબર છે તો અંતમાં પરંપરાનો સૌથી મોટો પાઠ શું છે
હા પરંતુ મૂળ મૂલ્ય બચાવવા જોઈએ.
બરાબર છે ભૂતકાળ નું માન રાખીને ભવિષ્ય તરફ આગળ વધવું એ જ પરંપરાનો સૌથી મોટો પાારઠ છે. સરસ આપણેે આ પરંપરા વિશે ઘણું જાણીએ ચુક્યા છે હવે આપણે આવીને આવી રસપ્રદ વાત કરતા રહીશું.
ઓકે નમસ્તે
નમસ્તે